હલો.
હા હા કેમ છો.
બસ હું મજામાં તમે કેમ છો.
બસ બસ એજ તમારો ફોન આવતો હતો ને પાછો કટ થઈ ગયો એટલે મને લાગે. કે શું થયું મારી રેન્જ નથી કે શું. તો એક વાર હું પણ ટ્રાય કરી જાઉં તો કેમ છો બાકી શું કયો છો બોલો.
બસ બસ જો મેં બસ એની માટે જ ફોન કર્યો હતો.
તમને અવાજ આવે છે મારો.
હા હા આવે છે આવે છે.
હા બસ જો અ બસ બધું મજામાં છે, મેં વિચાર્યું તમારે જોડે વાત કરું એક વખત જરા કઈ કામ હતું. કે શું છે, વાત એવી છે, કે હવે છે, ને મારો બાબુ દસમી માં આવી ગયો છે. તો અને મને ખ્યાલ છે, કે તમે ટ્યુશન ને ક્લાસીસ ને બધું લયો છો. તો મને ઈ જાણવું હતું કે હવે દસમીમાં મને એને પ્રાઈવેટ ટ્યુશન રાખવું કે પછી મને કોચિંગ ક્લાસમાં નાખું તો એ થોડું મને આમ મગજમાં કેવાય ને કે વાતો ચાલુ હતી કે શું કરવું જોઈએ તો તમે જણાવશો મને કે હવે મારે આગળ શું કરવું જોઈએ કે શું વિચારવું જોઈએ?
હા હા જરૂર જરૂર જુઓ આમ તો છે, ને બાળક પર ધયા મેઈન ફોકસ હોય છે, કે એને કેવી રી તે ભણવું ગમે છે. પણ તો પણ અ મારી દ્રષ્ટિએ કે એને તમે ક્લાસીસ માં મો મોકલો ને તો શું થાય. એક કોમ્પિટિવ નેચર હોય ને જે બાળકોનું એકબીજાને જોઈને આવે. એ વધે અને બીજું કે અ પ્રાઈવેટ ટ્યુશન વાળા લોકો પાસે છે ને એમના દસ પ્લસ ન પેપર કહી પછી કે બીજી કોઈ ઇફોર્મેન. કેવ કે આમ લેટેસ્ટ અપડેટ કેવ કે એ બધું જલ્દી ન મળે હા સમય. એ લોકો વધારે આપી શકે બાળકને કે એક એક વિષય પર એમને જ્યારે જોઈ. ત્યારે માર્ગદર્શન આપી શકે કા પછી એમને બીજી રીતે પણ સારું પડે કે સમય નો ક્યારેક એમ અભાવ પડ્યો કે ક્યારેક બાળકનું મિસ થઈ ગયું હોય તો એમને પાછું ફરીથી કરાવી શકે એમાં ફરક પડે છે, પણ અગર બાળક છે, ને આમ કોમ્પિ ટીવ રેહે ને તો વધારે સારું એવું મને લાગે છે, કારણ કે આમ તો ઓવરલ ને ફાયનલ એકઝામસ મેન પરફોર્મન્સ આપવાનું છે, આપડે વચમાં વચમાં જે એઝામ આ વે એનુ મેન પરફોર્મન્સ નથી હોતું. તો એમાં આપણને અંદાજો આવી જાય કે ઈ લોકો કેવું કરે છે. અને ક્લાસીસમાં શું હોય કે જયારે એ લોકો અલગ અલગ રીતે આ અઠવાડિયે અઠવાડિયે મહિને મહિને એવી રીતે જે એક્ઝામ્સ લીધા કરે ને એક એક સબ્જેક્ટ ની એના લીધે બાળકોને ખબર પડે કે ક્યારે કેટલું એમને કયા વિષયમાં વધારે અને કયા વિષયમાં ઓછું ભણે તો ચાલે તો જે વિષય નબળો હોય એમાં થોડુ વધારે ભણવું તો આમ તો એનો વિષય કોઈ નબળો કા ને આમ ગ્રુપમાં ભણવાનું ગમે કે એકલામાં?
અ કેવું છે, જુઓ હમણાં સુધી તો એ ગ્રુપમાં જ ભણ્યો છે, એટલે મારા ઘરે ટયુ ટ્યુશન ટીચર આવતા હતા જે અમારા આજુબાજુમાં જે છોકરાઓ છે, એની સ્કૂલમાં એ બધા છોકરાઓ અ એક જ શાળાના છે, પણ અલગ અલગ વર્ગના છે. તો એ લોકો ત્રણ ચાર છો છોરાઓ હતા તો હમણાં સુધી તો એ એવી રીતે જ ભણેલો છે, એટલે હવે મને એ નથી સમ જાતુ કે હું એને એમની પાસે જ રેવા દઉં કે પછી ક્લાસમાં નાખું? એવી રીતે કેમ કે એને ગ્રુપમાં ગમે છે, કેમ કે શું એમાં થોડી મસ્તી બી થાય ને ભણવાનું બી થાય ને ટાઈમ બી પાસ કરેને એવી રીતે બટ હ હવે એવું લાગે છે, કે ક્લાસમાં નાખવું થોડી જરૂરી લાગે છે, એટલે મને એમ થયું કે તમારી સલાહ લઈ લો એમ
બરાબર છે, એટલે એને ગ્રુપમાં ભણવું ગમે છે, ને તો મારા હિસાબે એને ક્લાસમાં વધારે ગમશે અને પાછુ બાળકોની સાથે ભણવું કા ક્યારેક એવું થાય ને કે કોઈ ક્યારેક બાળકને એકલું એકલું હજી મન ન થાય પણ બીજાને જોઈને હજી મન થાય તો એ હિસાબે એને સાથે સાથે બાળકો સાથે ભણવું ક્યારેક ક્યારેક એ લોકો ગ્રુપમાં સાથે બેસીને વાચે પણ એકઝામ આપવા વખતે એક બીજાને આમ જોવે કે ઓલાના વધારે માકર્સ આવ્યા તો હું એની સાથે મહેનત કરું ભલે એ આપણો ફ્રેન્ડ છે, તો આપણે એની સા મળીને સાથે ભણીએ એવું બધું કોમ્પિટેટિવ પણ કહીએ અને એકબીજાને. કહીએ ને આપણે કે પુશ કરવાની એક સારી એવી તક મળે એ લોકોને. તો એ તો વાત સાચી જ છે કે આમ તો બાળક પર જ નિર્ભર કરે છે કે એને કે. વી રીતે ભણવું છે. છે શું છે ને ઘણા બાળકોને આમ એકલામાં ભણી ને કોઈ એને એકલામાં સમજાવે ને એવું. પસંદ હોય અને કોઈને બધાની સાથે પણ સારું લાગતું હોય. તો એ એના બાળક પર તો બરાબર જ નિર્ભર કરે જ છે તો એક વાત મને લાગે. લાગે છે કે એકવાર તમે‌. તમારા બાળકને બી પૂછી જોવો કે એને કઈ રીતે ભણવું પસંદ છે કે આમ ચાર. પાંચ જણાના ગ્રુપમાં ટ્યુશન ક્લાસીસ માં કે પછી આવી રીતે સાથે. ત્રીસ ચાલીસ બાળકોની સાથે ક્લાસમાં બેસીને એક. બેસીને ભણવાનું ગમે છે તો એ પરથી છે ને તમને ખ્યાલ આવશે કે એનું. વધારે ફોકસ તેના પર છે બંનેમાંથી અને જે દરમિયાન એ દરમિયાન તમે છે ને બા. કીના ક્લાસીસમાં અને એવામાં પણ તમે આમ એવું ઇન્કવાયરીને કરી શકો કે સાથે સાથે તમારા બાળકની બીજી બધી કેવી રીતે ઈ લોકો અ આપડે કહીએ ને કે ઘણા ક્લાસીસમાં એ લોકો એવી રીતે કાઉન્સેલિંગ બી કરાવતા હો ય કે એ બધું તો અગર એવું કઇ છે, તો ત્યાં પણ એમને પણ મળીને તમે એમને પૂછી શકો છો કે મારું બાળક ત્યાં કેવી રીતે ધ્યાન આપે છે. એ ત્યાં કેટલું કોન્સન્ટ્રેટ કરી શકે છે, એમને લાગે છે, આમ તો હવે કહીએ તો જુઓ પ્રાઇવેટ ક્લાસીસ વાળા પૈસા મળતા હોય તો એ બધું સારું જ કે સે પણ તો એક કોઈ સારા ટીચર હોય ને તો એને પૂછ છી શકો તમે કે અ કેવી રીતે એનું પરફોર્મન્સ કેવું છે આમ તો એ લોકો એક્ઝામ લઈ. ના પેપર્સ કેહેવા જાય છે તો એમ ખબર પડી જાય અને મા મેન તો એ બાળક ના. કેવી રીતે ભણવા માંગે છે એના પર વધારે ધ્યાન દેવું જરૂરી છે.
બરાબર બરાબર બહુ સારી રીતે સમજાવો છો તમે એટલે જ મેં તમને ફોન કર્યો પણ હજી એક. મને એક પ્રશ્ન છે કે કેવા ક્લાસમાં આપણે નાખવું જોઈએ જેમાં સમજો. કે વીસ થી પચીસ જણા હોય તો સારું કે એમાં એમાં નખાય. કે પછી એક પચાસ ની ઉપર હોય એવા ક્લાસમાં નખાય. તો તમારા હિસાબે કેવા ક્લાસ હોવા જોઈએ કે જેમાં બાળક પર ધ્યાન બી આપી શકાય. અને એમને મતલબ બહુ વધારે છોકરાઓ હોયને ભણી બી ન શકાય એવું. બી ન જોઈ તો. એવી રીતે નાના ક્લાસ શોધું હું કે થોડા જે જેનું નામ બઉુ હોય પણ એનું કામ. સારું ન હોય એવું વધારે સારું પડે એટલે તમારી નજરમાં કોઈ ક્લાસ. હોય કે એવું કઈ પણ હોય તો તમે મને જરાક જણાવો કે કયા ટીચર મતલબ. સારા. કેવાય એમ જે પર્ટિક્યુલર એક જ સબ્જેક્ટ બધા જ એક જ શિક્ષક હોય. જે બધા જ સબ્જેક્ટ ભણાવતા હોય એ સારું પડે કે પછી દરેક સબ્જેક્ટ મા ટે અલગ અલગ ટીચરો એ સારું પડે.
જુઓ જનરલી તો છે ને ક્લાસીસમાં તો બધા સબ્જેક્ટસમાં એક કા બે ટીચરો હોય. ય જ છે અલગ અલગ રીતે જેમ કે કારણ કે. બધા લોકો ના પોર્શન પૂરા પાડવા અલગ અલગ સ્કૂલો ના બાળકો આવે એટલે એ લોકોને બે ચીસ કરવા પડે તો એક જ‌ ટી ચર બધે ભણાવે એ તો એમના માટે જ શક્ય નથી એટલે એમની પાસે તો આમ વેરાયટી ઓફ. હોય કે કેટલા ક સાંજના ભણાવતા હોય સમય દરમિયાન કેવી રીતે બધા નો સમય મે. નેજ થાય છે કોઈ ટીચર સવાર વાળી સ્કૂલની ટીચર બપોરા ભણાવતા હોય બપોરના બાળકો. ને સાજના ભણાવતા હોય એવું એ લોકોને બેચીસ કરવા જ પડે છે એટલે એ તો શક્ય. નથી કે એક જ ટીચર બધાને ભણાવે અને એ સારો છે ને એજ બધું કરાવે એટલે આમ તો. અલગ અલગ વિષયો માટે અલગ અલગ જ ટીચર હોય છે એ લોકો પાસે અને ખાસ કરીને જે. તમે પૂછ્યું કે નાના ક્લાસીસમાં કે મોટા ક્લાસીસમાં તો એ તો છે ને એ ની અ કેવી કારકિર્દી છે ઈ ક્લાસ વાળાઓની કે એમનું નામ કેવું છે. એના પર ડિપેન્ડ કરે છે અને આમ મારા હિસાબે તો પચીસ ત્રીસ બાળકો હોય. એ વધુ સારું પણ અગર એવું થાય કે એનું એટલું નામ ન હોય ક્લાસીસનું ને. એમનું પરફોમન્સ કોઈ પહેલા કોઈ ગયું હોય તમારું ઓળખીતામાં કોઈ બાળક ઈ ક્લાસમાં બંને માંથી કોઈ પણ તો એવી રીતે પૂછા કરો ને તો વધારે સારું પડે કારણ કે તમે આમ તો જનરલી કોઈ ક્લાસમાં જઈને પૂછો તો બધા પોતાનું સારું છે કેવા ના હોય મારી પાસે કોઈ આવે તો હું એ સારું જ કહીશ કે હું આવી રીતે ભણાવું છું ને એવી રીતે ભણાવું છું. પણ સાચેમાં અગર કોઈ બાળકે ત્યાં અનુભવ કર્યો હોય અને એનો અનુભવ તમે પૂછી શકો ને તો વધારે સારું એવું મને લાગે છે.
બરાબર બરાબર. તો હજી એક મને એવું મનમાં આવ્યું કે સમજી લો મેં એને ક્લાસમાં નાખી દીધું બરાબર. પચીસ જણા હોય કે પચાસ જણા હોય નામ જોઈ ને કે ટીચરનું ભણતર જોઈ જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે બધી વ્યવસ્થા ને બધી પૂછપરછ કરી અને જે સૌથી સારું હોય હું એને નાખું. પણ મને એ બી કયો કે શું ક્લાસમાં સમજો હું નાખી દઉં તો એના પછી મને ધ્યાન દેવું પડશે જ નહીં એમ કે ત્યાં બધું જ કરાવી નાખશે. એ લોકો કે પછી પેપર આપશે ને ઘરે કરવા પડે એવું બધું હોય કે પછી એને સમજી લો કે સવારના ચાર પાંચ કલાક ના ક્લાસ હોય કેમ કે લગભગ નવમી દસમીમાં તો ક્લાસ નો સમય વધી જાય છે બરાબર. તો એના હિસાબે એને ઘરે બી પછી ભણવા માટે મને એને પ્રોત્સાહન આપવું કે શું? કે પછી એમ થાય કે ના ભલે બિચારો ચાર કલાક ભણી આવ્યો છે તો હવે ભલે નહીં ભણતો એવું કરવું કે પછી એને મને કેવું કે ના તું ઘરે બી એકાદ બે કલાક ભણવાનું શરૂ કર. પહેલે થી જ તું ભણવાનું રાખ તો પછી તને એકદમ છેલ્લા સમય સુધી પછી દોડા દોડી ન કરવી પડે. એવું મને રાખવું કે પછી ભલે એ એની રીતે મેનેજ કરે એવું કરવું.
ના ના બાળકોને છે ને એક તો પુશ કરવો જરૂરી જ છે પણ હા એ સમય દરમિયાન જે રીતે ગણે પાંચ છ કલાક કરીને આવ્યો છે તો એને અડધા એક કલાક નો કે વધારે વધારે એક કલાક નો આપણે ગેપ આપવો અને પછી એને કેવું કે તમે હવે અ કેવી રીતે જેવી રીતે પાંચ થી દસ જઈને આવ્યો છે બાળક અને પાંચ કલાક ભણી આવ્યો છે તો એક કલાક રાતનો સમય છે તો એને સુવા જ દેવું અને સવાર માં ઉઠીને એને એકાદ કલાક બધું રિવિઝન કરવા કેવું કે ત્યારે તું એક દેડ કલાક થોડું રિવાઈસ કરી લે પછી તને ડાઉટ હોય તો પાછું જઈને પૂછી એટલે આમ ઓવર ઓલ કહીએને તો થોડું ઘણું ધ્યાન આપવું જરૂરી છે કારણ કે શું બચ્ચાઓ આમ ભલે ક્લાસીસમાં બધ જતા હોય ને કરતા હોય પણ ત્યારે બી પાંચ ના પાંચ કલાક એ લોકો બધા ભણ્યા જ હશે પણ તોય એ લોકોને આપણે એમ થોડા મિત્રો ને મળ્યા અને થોડું એ ન્ટટેન તો થઈ જાય લોકોને એટલે ઘરે આવીને થોડું રિલેક્સ થઈ જાય થોડું ખાઈ પી લે અગર ઊંઘ નો સમય છે રાતનો તો તો ભલે સુઈને પછી સવાર માં ઉઠીને પણ અગર સવારના ક્લાસીસ છેને બપોરે ઘરે છે તો જરૂર એને એમ કેવાનું કે બે કલાક જેવું તું કા એક એક કલાક કારણ કે એક બાળકનું છે ને કેપેસિટી ફોર્ટી ફાઈવ મિનિટથી એક કલાક જ હોય છે અને વધારે વધારે બહુ સ્ટુડયસ બાળક હોય તો સવા કલાક દોઢ કલાક સુધી એક વિષય પર ધ્યાન ખેંચી શકે. પછી એના પછી છે ને એને પણ કંટાળો જ આવતો હોય. તો આપણેે ત્યારે છે ને એને એવું કરવું કે પોણો કલાક અગર ભણે છે તો પંદર મિ નિટનો બ્રેક લે પણ વરી પાછો પંદર મિનિટનો બ્રેક બહુ લાંબો ના થઈ જાય એની ધ્યાન જરૂર લેવી અને પછી પાછો પોણો કલા ક ભણે પાછો દસ મિનિટ રેવા દે એવી રીતે કરી કરીને કરશે ને અને ત્યારે એ દસ મિનિટમાં ઈ કા રાઉન્ડ મારી આવે એ રીતે એમ નહી કે મોબાઈલ ટીવીને એવું કઈ લઈને બેસ નહી તો પછી એ પંદર મિનિટની ક્યારે પચાસ મિનિટ થઈ જશે ખબર નહીં પડે તો થોડું ઘણું. ધ્યાન આપવું તો યોગ્ય છે જ.
બરાબર બરાબર બહુ જ સરસ માહિતી આપી જે પણ મારા મનમાં બધા પ્રશ્નો હતા તને એ બધા ન તમે એકદમ ઉકેલ કરી નાખ્યો એની માટે તમારો ખુબ ખૂબ આભાર અને પાછી કઈક જરૂર હશે તો તમને જરૂરથી કોલ કરીશ.
જરૂર જરૂર ધન્યવાદ.
આવ જો.
આવજો.